હા હું મજામાં તું કેમ છે.
હું પણ મજામાં છું આજે કોલેજમાં ગ્રામ વિકાસ વિષય પર પ્રોજેક્ટ મળ્યો છે વિચારું કે તારી સાથે વાત કરું.
વાહ ખૂબ સરસ વિષય છે ગામના વિકાસ એટલે દેશનો વિકાસ.
હા કારણ કે આપણા દેશમાં હજુ પણ ઘણા લોકો ગામોમાં રહે છે, જો ગામ આગળ વધશે તો આખો દેશ આગળ વધશે.
એકદમ સાચું મારા મતે ગ્રામ વિકાસની શરૂઆત શિક્ષણથી થવી જોઈએ.
એ કેવી રીતે?
જો ગામડાના બાળકો સારી રીતે ભણશે, તો તેઓ તેઓ ભવિષ્યમાં સારી નોકરી નોકરી મેળવી શકે, અથવા પોતાનો વ્યવસાય શરૂ કરી શકે શિક્ષણ લોકો સમાજમાં સારા નિ નિર્ણય લેય સકે.
સાચું અને ઘણા ગામોમાં હજુ પણ છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પૂરતી તક મળતી નથી.
સાચું છે દરેક માતા પિતાને દીકરા દીકરીને સમાન શિક્ષણ આપવું જોઈએ.
આજે ડીજીિટલ સુ શિક્ષણ નો પણ સમય છે. ગામની શાળાઓમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટ હોવું જોઈએ.
હા જેથી વિદ્યાર્થીઓને ઓનલાઈન કોર્સ, વિડીયો અને નવી માહિતી મેળ મળી શકે.
શિક્ષણ પછી આરોગ્યની વાત કરી ઘણા ગામોમાં લોકો સારવાર માટે શહેરમાં જવું પડે.
હા ગામના ગામડામાં સારી હોસ્પિટલ દવાઓ, અને એમ્બ્યુલન્સની સુવિધા હોવી જોઈએ.
અને નિયમિત આરોગ્ય કેમ્પ પણ હોવા જોઈએ.
ખાસ કરીને બાળકો અને, ગર્ભવતી મહિલાઓ માટે, આરોગ્ય તપાસ ખૂબ જરૂરી છે.
સાથે સાથે સ્વચ્છતા પણ સ્વચ્છતા પણ આરોગ્ય સાથે જોડાયેલી છે.
બિલકુલ જો ગામડામાં ગંદકી રહેશે તો મચ્છર, અને બીમારીઓ વધશે.
દરેક ઘરમાં શૌચાલય હોવું જરૂ જોઈએ અને લોકો તેનું ઉપયોગ કેવી રીતે કરવો તે માટે જાગૃતિ પણ, લાવવી જોઈએ.
કચરો રસ્તા પર ફેકવા ફેંકવાને બદલે કચરા પેટીમાં જ નાખવા જોઈએ, તેથી સ્વચ્છતા જાળવી રાખાય. અને આપણા ગામડા ગામડાની ગંદકી થી મુક્ત થઈ શકે.
ચાલ હવે સ્વચ્છતા ની વાત થઈ પછી પાણીની વાત કરીએ, ઉનાળામાં ઘણા ગામોમાં પાણીની તકલીફ હોય થાય.
હા વરસા વરસાદી પાણીઓ સંગ્રહ કરવું જોઈએ. અને તળાવ બનાવવાથી પાણી બચી બચાવી શકાય.
લોકો પણ પાણી નો બગાડ ના કરે એ મહત્વનું છે.
સાચું પાણી વગ જીવન શક્ય નથી.
હવે ખેતીની વાત કરીએ ખેડૂતો ગામની આર્થિક વ્યવસ્થાનો આધાર છે.
હા ખેડૂતોને આધુનિક ખેતીઓની, તાલીમ આપવી જોઈએ.
ડ્રીપ ઇરિગેશન અને સ્પ્રિન્કલર જેવી પદ્ધતિઓથી પાણી બચાઈ શકાય અને ખેતી વધારી શકાય.
અને સારી ગુણવત્તાના બીજ તથા, ખાતર સમયસર મેળવવા જોઈએ.
ખેડૂતોને પાક વીમા વિશે પણ જાણકારી આપવા જોઈએ જેથી ખેતી સારી થઈ.
ઘણા ખેડૂતો સરકારની યોજનાઓ યોજનાઓની માહિતી જ હોતી નથી.
ગામમાં માહિતી કેન્દ્રો હોવા જોઈએ જેથી તેઓને, ખેડૂત ની યોજના વિશે માહિતી હોય.
બરાબર, રોજગાર રોજગાર નું શું?
અ મારા મતે ગામના લોકો ઉદ્યોગો શરૂ કરવા જોઈએ.
જેમ કે પાપડ અથણા. દૂધ ઉત્પાદન વગેરે.
હા જેથી લોકો શહેરમાં કામ શોધવા ન જાય અને રોજગાર મળી રહે.
મહિલાઓ માટે સ્વસહાય જૂથો ખૂબ ઉપયોગી છે.
સાચુ મહિલાઓ નાની બચત કરીને પોતાનો વ્યવસાય શરૂ કરી શકે.
આજકાલ ઘણા ગામડામાં મહિલાઓ, સફળ ઉદ્યોગ સાહિતી બની રહી છે.
ડિજિટલ ટેકનોલોજી નો ઉપયોગ પણ જરૂરી છે.
હા ગામડામાં ઇન્ટરનેટ હશે તો લોકો ઓનલાઈન બેંકિંગ શિક્ષણ અને સરકારી સેવાઓનો લાભ લઈ શકે. અને વિકાસ ભારતનો વિકાસ થઈ શકે.
વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે.
અ રસ્તા અને પરિવહનની સુવિધા પણ મહત્વપૂર્ણ છે.
ખરેખર સારા રસ્તા હશે તો ખેડૂતો સરળતાથી પોતાનો માલ બજારમાં લઈ શકે અને વ્યવહાર થઈ શકે.
હા અને બાળકોને શઝાયડાામાં જોવા માટે પણ સરળતા રહી.
વીજળીની સુવિધા વિશે શું કહેવું?
ગામડામાં ચોવીસ કલાક વીજળી મેળ મળવી જોઈએ જેથી લોકોને સરળતા પડે.
સાથે સાથે સોલાર એનર્જીનો ઉપયોગ પણ વધારવો જોઈએ જેથી તેઓ ઉપયોગ થઈ શકે.
હા તે તે પર્યાવરણ માટે સારું છે.
પર્યાવરણ ની વાત નીકળી છે તો વૃક્ષારોપણ કરવું જોઈએ જેથી
એકદમ એકદમ દરેક ગામડામાં દર વર્ષ વૃક્ષારોપણ અભિયાન થવું જ જોઈએ.
આ બ અથી પક્ષો વિશે જાગૃત તે લાવવી જોઈએ અને વૃક્ષો હવા શુદ્ધ રાખે અને ગરમી ઘટાડે તેવી જાગૃતિઓ લાવી છેઈ.
હા બરાબર વરસાદ માટે પણ મદદરૂપ છે પર્યાવરણ
ગામમાં રમત ગમતની સુવિધા પણ હોવી જોઈએ એ વિશે
બિલકુલ યુવાનોને રમતગમત તરફ પ્રોત્સાહન મળવું જોઈએ.
તેનાથી સ્વાસ્થ્ય સારું રહેવા અને ખરાબ આદતો દૂર રહી શકાય.
ગામડામાં પુસ્તકાલય અને વાંચન કેન્દ્ર પણ હોવા જોઈએ.
હા બિલકુલ જેથી યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે.
આજે ઘણા વિદ્યાર્થીઓ યુપીએસસી જીપીએસસી એસએસસી જેવી પરીક્ષાઓની તૈયારી કરે છે.
જો ગામમાં જ સારી સુવિધા મળે તો તેઓને શહેર જવાની જરૂર નહ પડે.
બરાબર ગામડાના યુવા મંડળ પણ સક્રિય હોવું જોઈએ.
યુવાનો સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ જાગૃતિ કાર્યક્રમો કરી શકે જેથી જાગૃતિ આવી શકે લોકોમાં
ગ્રામ સભામાં લોકોની ભાગીદારી પણ વધવી જોઈએ.
હા લોકો પોતાની ગામની સમસ્યાઓ વિશે ખુલ્લે આમ ચર્ચા કરી શકે એ માટે ભાગીદારી જરૂરી છે.
હા અને અને ઉલ્લેખ માટે મળ મળીને કામ કરી શકાય.
હા બિલકુલ તો ટૂંકમાં કહીએ તો શિક્ષણ આરોગ્ય સ્વચ્છતા પાણી અને ખેતી રોજગાર તેમજ ડિજિટલ ટેકનોલોજી રસ્તા વીજળી અને પર્યાવરણ આ બધું ગ્રામ વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.
એકદમ સાચું છે જો સરકાર લોકો સાથે મળીને કામ કરે તો દરેક ગામ વિકસિત બની શકે.
અને જ્યારે દરેક ગામ વિકસિત બને ત્યારે ખરેખર દેશનો વિકાસ થયો એમ કહી શકાય.
હા ભારતનું વિકાસ એ સપનું તૈયાર જ પૂરું થશે.
એ સાથે સાથે વીજળીને ઉદ્યોગો વીજળીમાં વીજળી પૂરતી હોવી જોઈએ અને ઉદ્યોગો પણ હોવા જોઈએ નાના નાના જેથી દેશ સારો વિકાસ કરે
જ બિલકુલ વીજળી અને પર્યાવરણ આપણા ભારતના વિકાસ માટે ખૂબ જરૂરી છે.
તો ટૂંકમાં ક શિક્ષણ આરોગ્ય સ્વચ્છતા પાણી ખેતી રોજગારિ ટેકનોલોજી રસ્તા વીજળી અને પર્યાવરણ આ બધું ગ્રામ વિકાસ માટે જરૂરી છે.
એકદમ સાચું છે સરકાર અને લોકો મળીને કામ કરે તો ગામ વિકસિત બને.
હ લોકો પોતાની ગામની સમસ્યાઓ વિશે ખુલ્લે ચર્ચા કરી શકે જેથી યુવાનો સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ અને જાગૃતિના કાર્યક્રમો કરી શકે.
હા વિકસિત ભારતનું સપનું ત્યારે જ પૂરું થશે.
જો ગામમાં સારી સુવિધા મળે તો શહેર જવાની જરૂર નહી પડે એ વિશે
એ તો સાચું છે ગામડા ગામડામાં જો સારી સુવિધા મળે તો તું બી અ તો શહેર જાવું ન પડે.
સેવાઓ જેવી કે શું?
અ સારું શિક્ષણ, હોસ્પિટલ, અ પાણીની સુવિધા, સ્વચ્છ પાણીની સુવિધા, રસ્તાઓ, વગેરે વગેરે.
હહ ગામ અ હા અને જ્યારે દરેક ગામ વિકસિત બને ત્યારે ભારત ખરેખર વિકસિત દેશ બને.
એ તો સાચું છે.
આજે ખુબ સરસ ચર્ચા થી.
મને પણ ખુબ આનંદ આવ્યો.
સારું હવે મોડું થઈ રહ્યું છે. ફરી વાત કરીશું.
જરૂર બાય ધ્યાન રાખજે.
બાઈ